જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપડે કઈ વિશે પણ વાત કરીએ
આજે આપણે કોલેજ અને અસાઇમેન્ટ ના ઘણા અ વ્યસ છે એટલે આપણેે આ જે વિષય પર વાત કરશે તો અ સારું રહેશે
હા મારું પણ એજ હાલત છે રોજ નવા પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન આવી જાય છે
હા પણ હવે ત ત્રીજા વર્ષમાં છીએ એટલે મહેનત વધુ કરવી પડશે ને.
સાચી વાત હવે ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટની તૈયારી પણ શરૂ કરવાની ને.
હા તું કયા ક્ષેત્રમાં જવા માંગે છે
મને ડેટા સાયન્સ અને એ-આઈમાં રસ છે તારો શું વિચાર છે
હા મને પણ એઆઈ અને મશીન લર્નિંગ ગમે છે સાથે સાથે જો પાવર પ્લે અને ફાઇનલ પણ જીતી રહ્યું છે
બહુ જ સારું આજકાલ કંપનીઓ ન સ્કેલ વધારે મહત્વની લાગે છે
બિલકુલ માત્ર માસ થી વધુ થતું નથી
તું રોજ કેટલાક કલાક અભ્યાસ કરે છે
લગભગ ત્રણ થી ચાર કલાક બાકી સમય પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ માં જાય છે
હું પણ હવે રોજ થોડો સમય કોડિંગ માટે કાઢું છું
ખુબ જ સારું છે ભાઈ સતત પ્રેક્ટિસ થીજ સફળતા અપાવે છે
સાચું કહ્યું તું જીમ પણ જાય છે ને
હા હા અઠવાડિયામાં પાંચ દિવસ જાઉ છું શરીર સ્વસ્થ રહે તો મન સારું રહે
હું પણ જવા જીવા જવાનું વિચારી રહ્યો છું પણ સમય મળતો નથી
હા શરૂઆતમાં અડધો કલાક અ પણ પૂરતો છે પછી ધીમો ધીમે ટેવ પડી જાય
સાચી સલાહ છે હું આવતા અઠવાડિયા થી શરુ કરીશ
અભ્યાસ અને સ્વાસ્થ્ય બંને નું સંતુલન જરૂરી છે
એક વાત કહું ચારેક ભવિષ્યની ચિંતા થાય છે
ચિંતા કરવાથી કઈ બદલાતું નથી રોજ થોડું શીખતા રહીએ તો આગળ જરૂર સફળતા મળશે
તારી વાત હાંભડીને આત્મવિશ્વાસ વધે છે.
આપડે એકબીજા ને મદદ કરતા રહીશું તો કોઈ વિષ સમજ ના પડે તો સાથે ભરી લઈશું
ચોક્કસ સાથે તૈયારી કરવાથી વધુ સારું પરિણામ મળે
હા આજે લાયબ્રેરી જઈએ અને થોડા અભ્યાસ કરીએ
હા પછી કેન્ટીનમાં ચા પણ પીશું
સરસ વિચારશે ભાઈ ચા પી એ એને આપણને જો ભણવામાં મ મજા આવે ને એ આપણને ક્યાંક પણ નહીવામાં આવે
હમ તો ચાલ સમય બગાડ્યા વગર નીકળી જઈએ
હા આજ સારી રીતે અભ્યાસ કરીએ તો આપડા અ લક્ષ્ય તરફ એક પગડું આગળ વધીએ
બરાબર મહેનત કરીશું તો સફળતા ચોક્કસ મળશે
હા સાચું કહ્યું કારણ કે જો આપડે જોઈએ તો સફળતા આપણને કઈ પણ અ એમ કહીએ એવી નહી મળે કે આપડણે બેસી રહીએ તો આપણને સફળતા મળી જાય સફળતા ને અ આપવા માટે આપણને સતત મહેનત કરવી જોઈએ
હમ હમ તું તારા રોજના દિવસમાં કેવી રીતે પ્લાન કરે છે
હ મેં તો જોશ સવારે વહેલું ઉઠું છું અને પછી જે શરીર છે શ્વાસ છે એને બરાબર રાખવા માટે થોડું વ્યાયામ કરું છું બ પછી જે આપડે કોલેજ માટે તૈયાર થઇ જાઉ છું
હમ એટલે કોલેજ ની તોવું સમય દિવસ ન સારી શરઆત થાય તો આખો દિવસ સારો જાય એટલું કહેવાનું સહી છે ને
હા જયારે આપડે જે વ્યાયામ એક્સરસાઇઝ કરીને સવારે કરીએ ને તો જે આપે આું પહોંચીએ ને એ ફ્રેશ થઈ જાય એટલે આપડે જો આખો દિવસ છે ને એ શાંતિ થી જાય એમ આપણે જોુ જી તો આપડા જે આખો દિવસ છે ને કચકચ એવું જાય એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ભીડી જશે અને એ આપડા આઠા દિવસની વાત લગાવી દઈ છે
હમ તારે કોલેજ નો ટાઈમ શું છે
હું કોલેજ અ ટાઈમ તો છે મારો નવ થી ચાર સુધી પણ મેં રોજ નવ નથી પરંતુ સાડ નવ દસ સુધી જાઉં અ કેમકે જો આજના તું જોઈએ તો બહ ત્રાપ છે ક્યારેક બસ લેટ આવે ક્યારેક કાર આપણે કાર શું કવું ટ્રેન લેટ આવે એટલા લેટ થઈ જ જાય
હમ તો તારું કોલેજ તારા ઘર થી પાસ છે કે કઈક દૂર છે
ન નહી કોલેજ આપડે કહીએ તો પાસ જ છે પણ તને સમજાવું કોલેજ પાસ હોવા પણ એમ બહ સારું ની કહેવાય કારણ કે પાલથી પણ મને તો પણ બે બસ અને એક ટ્રેન છોડવાનું હોય એટલે જે તને ત્યાં સુધી તો દાદર પહોંચી જાય અ ત્યાં સુધી મેં અહિયાં જ કાંદીઓલી જ રહી જાાવ
હા તમા વારી વાત સાચી છે મને તો બે કલાક ખાવા માટે અને બે કલાક જવા માટે એટલું ટાઈમ તો બ મતલબ સાત કલાક તો મને કોલેજ આવ કોલેજ થી ઘરે ઘરે આવવા અને ઘરેથી કોલેજ જાવામાં જ નીકળી ગયા છે અને જે કોલેજ નો ટાઈમ છે, તે તો મારા નવ થી પાંસે. એટલે મારો આખો દિવસ તો કોલેજ જાવા અને કોલેજમાં જ નીકળી જાય છે.
તુ કોલેજ પછી તો શું કરે છે?
ઘરે આવીને થોડો આરામ કરું છું, પછી બે કલાક અભ્યાસ અને એક કલાક થોડી પ્રેક્ટિસ કરું છોં.
અ કોડિગ મા કઈ પ્રોગ્રામિંગ ભાષા શીખી રહ્યો છે?
હાલમાં તો હું પાઇથન અને એસપલ પર ધ્યાન આપી રહ્યો છું.
હા. મને પણ પઇથલ ખુબ ગમે છે, કારણ કે એ મશીન લર્નિંગમાં બઉ હેલ્પ કરે છ, શરૂઆતમાં થોડી મુશ્કેલ લાગતી હતી. પરંતુ જયારે અ મે સમજવાનું પ્રયત્ન કર્યું અને દરોજ થોડું થોડું કરવાના આ સ્ટાટ કર્યું, તો મને બઉ ગમ્યું અને એ મને સમજાય ગઈ.
હમ્મ તમાયી વાત સાચી સે. મને બધા લેગવેજ કરતા પાઈથન સારી લાગે. કારણ કે, તે આસાન પણ છે. અને તે શીખવાનો શીખવા માટે પણ આપણે એટલો ત્રાસ નથી, એટલે કે બઉ બધા અ મારા માટે તો બઉ-બઉ નઈ. કારણ કે, બીજા બધા ફોમ લેંગ્વેજ ના કમ્પેરિઝનમાં ઈઝી જ છે.
હા, સતત પ્રેક્ટિસ કરવાથી બધુ સરળ બની જાય છે.
હમ્મ તું પાંચન તાથી શીખી સે એટલે કે તે કીધું છે. કય ક્લાસીસ લગાવેલુ છે, તો યુટ્યુબ પરથી શીખે છે?
બંને બંને પહેલા તો વિડીયો જોઉં છું. અ પછી વિડીયોમા તે બો નોટ્સ બનાવી છોં. અને નોટ્સ ને રીફર કરીને, ઉં જો પ્રેક્ટિસ પ્રોબ્લમ હોય ને એન્ને કરુ છું, કારણ કે અ વિડીયો જોવાથી કઈ નઈ થાય. જો તુ પ્રેક્ટિ ની કરે ને તો વિડી વિડીયો જોવાનો એકદમ વ્યર્થ છે.
હમ, તારી વાત સાચી છે. એટલે કે, આપણેે પ્રેક્ટિસ કરું જોઈએ, બીજું જોવાથી કઈ થતું નથી. જોઈએ તો આજે આપણને યાદ રે અને પછી એક કે બે કલાક પછી આપડણે સુ સીખેલુ હતુ. કે આપડણે જવાબ જ ભૂલી જાય એટલે પ્રેક્ટિસ કરવુ જરૂરી છે. એટલું આપણે વિધિ જોતા કરતા કરતા બી શીખે છે. તેનુ પ્રેક્ટિસ કરતા રઈયૂ, તો એ આપણા દિમાગમાં તરત જ બ્લેન્ડ જાય છે, એટલે પછી આપણને તે હું ભૂલતા નથી.
હા હા, સાચું કયું, તારો મનપસંદ વિષય કયો છે?
મારો મનપસંદ વિષ હ ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ ખુબ જ ગમે છે. પરંતુ ડેટા સાયન્સ એમાં મને બહુ ગમે યો કારણ કે ડેટા સાયન્સમાં આપણને ડેટાને સારી રીતે જોવાનું છે અને ડેટા સાયસમાં એક પાવર જ કરીને એપ્લિકેશન છે જેમાં આપણે ડેશબોર્ડ બનાવ તે ડેશબોર્ડ બનાવવા માટે બહુ જ બને છે
મને ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ ખુબ ગમે છે ભાઈ
હમ્મ વેબ ડેવલપમેન્ટ પણ સારા રસ વેબ ડેવલપમેન્ટ પણ સારા રસ પ્રસાદ લાગે છે પરંતુ મને ડેટા સાયન્સમાં ઘણું અનુભવ ઘણું ભણવાનું એવું થાય છે કે મારે ડેટા થાય ઘણું ભણવા જોઈએ,
અને તું વીકેન્ડમાં શું કરે
ક્યારેક મિત્રો સાથે બહાર જવું ક્યારે ઘરે જ પરિવાર સાથે સમય પસાર કરે છે
હા પરિવાર સાથે સમય પસાર કરવો પણ ખુબ જ જરૂરી છે
હા તેવું હવે છેું આપડ સાથે આપડો સા આપે છે
અને આગળ નું લક્ષ્ય શું છે
સારું ઇન્ટર્નશીપ મેળવું અને પછી સારી કંપનીમાં નોકરી મેળવી
હું પણ એ જ ઈચ્છું છું
જો આપણો નિર્ણય મહેનત કરીશું, આપણે નિયમિત મહેનત કરીશું તો ચોક્કસ સફળ થશે.
બરાબર. આજે સાંજે મળીને થોડું કોડિંગ કરીએ?
જરૂર. સાથે શીખવા વધુ મજા આવશે. એટલે કે તો આપણે સાથે મળીને એકબીજાને જે ની નથી ખબર હોય તેને તને ખબર હોય તું મને શીખાવજે. અને જે મને ખબર હોય હું તને શિખાડીશ.
ચાલ તો નક્કી. સાંજે છે વાગે મળીશ.
ઠીક છે
ચિંતા નહીં, હું સમયસર આવી જઈશ.
સારું. હવે ક્લાસ થવાનો સમય થઈ ગયો છે. તો હું જાઉં છું. ચાલ મળીએ પછી. આવજો.
ચાલ-ચાલ મળીશ પછું. આવજો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.